હા બોલો.
અવાજ આવે છે.
હા આવે છે તમને મારો આવે છે.
હા આવે છે.
હા બોલો.
કાંઈ નઈ જો કેવું છે તબિયત સારી છે ને.
હા બસ એકદમ સારી તમારી કેમ છે.
બસ એકદમ મજામાં જો. કેવું ચાલે છે ભણવાનું ના જો અવે.
હા બસ ચાલે છે ભણવાનું તો.
એક્ઝામ આવી ગઈ.
એક્ઝામ આવતા મહિનાથી છે.
એવું છે એમ ઓહો.
હા.
તે. હું તમને એમ પૂછતી હતી કે આપડે ઓનલાઈન નું આ મીશો ને એનું આવે છે. એ બરાબર.
હા.
તો ઓનલાઈન શોપિંગ કરવી એ સારું કેવાય કે પછી ના સારું કેવાય.
જો આમ જોવા જઈએ તો આપડે આપડો તમને બહાર જવાનું ના ગમ તુ હોય યા તો ફીર તમને કોઈ વસ્તુ આમ તો ઓનલાઈન ખરીદી કરવી ગમતી હોય તો તમે કરી શકો ઓનલાઈન શોપિંગ. પણ એમાં કેવું છે કે અમુક ટાઈમ ફ્રોડ બહુ થાય છે તમે કોઈ અલગ સાઈઝ મંગ ગાવી હોય ને અલગ સાઈઝ આવી જાય યાતો પ્રોડક્ટ કોઈ અલગ આવી જાય. તો એ તમારે જોઈને કરવું પડે એમ.
હ એવું મારે કેટલી વાર એવું બન્યું છે. કે મેં અમુક વખત કઈ પ્રોડક્ટ મંગાઈ હોય મંગાયું અને આવે છે બીજી પ્રોડક્ટ. આખું પીસ જ અલગ આઈ જાય છે.
હા એટલે એ એ ગેરંટી નથી આપતા ઓનલાઈન શોપિંગવાળા. કારણકે અમુક વાર એ લોકો ડિલવરી કરવામાં થોડું આઘું પાછું થઈ જાય તો.
હા હા ના પણ એટલો તોય બેનિફિટ. છે કે આપડે એમને મેસેજ દ્વારા અથવા તો કોલ દ્વારા એમને જાણ કરીએ. કે ભાઈ મારે થોડી ફાસ્ટ ડિલિવરી જોઈએ છે તો આપણ ને કરી આપે છે.
હા અને ઓનલાઈન શોપિંગમાં તો કેવું કે આપડે રિટર્ન કરવું હોય તો બી થઈ જાય છે તો એમાં કોઈ મોટો ઈસ્યુ નથી આવતો એનો.
હા હા કારણ કે હું ઓલ ઓલરેડી મિશો ઉપરથી બાય નાવ કરતીજ હોઉં છું તો મને મીશો નો તો બવ સારો એવો અનુભવ છે. કે ભલે એને મારે ડેટ માનો કે એકવીસ તારીખ બતાવતા હોય. પણ મારે સત્તર તારીખે જોઈએ છે તો હું એમાં મેસેજ કરું કે કોલ મી. તો સામેથી મને કંપની વાળા ફોન કરે છે. અને એ. હા અને હું એમને જાણ કરું ને કે ભાઈ મેં અ તમારા પણ એમાંથી બાય નાવ કરી છે પ્રોડક્ટ. પણ મારે એમાં એકવીસ તારીખ બતાવે છે પણ મારે સત્તર તારીખે જોઈએ છે. તો પ્લીઝ બને એટલું મને જલ્દી કરી આપોને. તો એકચુઅલી એ જે કહે છે ને એ આઈજ જાય છે. સત્તર તારીખે તો અગિયાર વાગે એ વસ્તુ તમારા ઘરમાં હોય.
અચ્છા મેં હજી એવું કોઈ દિવસ ટ્રાય નથી કર્યું.
ના મેં મીશો ઉપર તો બઉુ એવું જ કરતી હોઉં છું પણ આ ફ્લિપ કાર્ટ છે એમેઝોન પર છે એમાં છે ને ફોન કે મેસેજ નો કોઈ એ ઓપ્શન જ નથી આવતો. કે તમે કંપનીમાં મેસેજ કરી શકો કે કંપનીમાં ફોન કરી શકો. એવું કોઈ મેસેજ નથી આમાં આવતો જ નથી અંદર ઓપ્શન.
હા એટલે મેં ઓનલાઈન શોપિંગ હું બી મિશો પરથી જ કરું છું એમેઝોન ફ્લિપ તાર પછી થોડી ઓછી કરું છું. પણ આ ફોન વાળું મને કોઈ આઈડિયા નથી પણ હા ટ્રસ્ટેબલ એપ છે કે તમે કરી શકો છો. શોપિંગ એના થ્રુ એમાંથી કોઈ વાંધો નથી આવતો
વાંધો નથી આવતો ને ઈઝીલી રિટર્ન પણ થઈ જાય છે અને જો તમે ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કર્યું હોય ને તો ક્રેડિટ કાર્ડમાં એ પૈસા તમારા પાછા જમા થઈ જાય છે નથી થતા એવું નહી.
હા અને એમાં બી મની નો કોઈ ફ્રોડ નથી અને જો તમને કોઈ કોઈને વિશ્વાસ ના બી આવે જો ઓનલાઈન એપ પર તો તમે કેશ ઓન ડિલિવરી બી કરી શકો છો
હા કરી શકો છો અને એમાં શું છે કે અ માનો કે તમે જે વસ્તુ મંગાય એની એજ વસ્તુ આવે છે આ તમે ફોટામાં સારી લાગી પણ જયારે નજર સામે હોય ત્યારે તમને ન ગમતી તો તો પણ આપણેે એ રીઝન બતાવીએ ને કે ભાઈ અ લુક વાઈઝ નથી ગમતી તો બી એ લોકો રિટર્ન લઈ લે છે
હા એ લોકો રિટર્ન લઈ લે છે પણ અમુક જે મોટા ઘરના લોકો હોય એ લોકો કેવું કરે કે લોકોને જ્યારે કોઈ ફેસ્ટિવલ હોય ત્યારે બધી વસ્તુ મંગાવે પહેરાવે પહેરે એ લોકો અને પછી ના ગમે ને તો પાછી લઈ દે તો એવું ના કરવું જોઈએ એ લોકો એ લોકો આપને સાથે થી ચૌદ દિવસનું રિટર્ન આપે છે તો આપણે ફ્રેશ વસ્તુ જ આપણે રિટર્ન કરવી જોઈએ પછી યુઝ કરેલી વસ્તુ ના કરવી જોઈએ રિટર્ન આપણે
યુઝ તો ના જ કરાય ને રિટર્ન કરવા માટે યુઝ બિલકુલ ના કરાય તમે ઓપન કરો પછી એવી ને એવી પેક કરવી પડે
હા એટલે એમ મોટા લોકો એવું કરે કે યુઝ કરીને પછી એ લોકો પાછી આપે તો જે લોકો એ વસ્તુ મંગાવે છે તો એ લોકોને તો એ વસ્તુ ફ્રેશ ના જ મળે ને યુઝ કરેલી જ મળે ને
હા એતો છેજ ને
એટલે એ વસ્તુ આપડણે ચેક કરીને લેવી પડે ને અમુક વાર કેવું છે કે ડેમેજ પ્રોડક્ટ આવી જાય છે તો એ બી આપણે થોડું ધ્યાન દેવું પડે
હા ના એ કંપની કે છે જ આપડે એમને મેસેજ દ્વારા બધ કહીએ ને કે ભાઈ ડેમેજ પ્રો આપણે રિટર્નનું કરીએ ને તો એ રિટર્નમાં ઓપ્શન આવે છે કે ભાઈ પ્રોડક્ટ નું શું છે? તમે કેમ રિટર્ન કરવા માંગો છો તો એમાં બધા ઓપ્શન આવે જ છે તો જો ડેમેજ નું હોય તો ડેમેજ નું તમે ડેમેજ ઉપર ક્લિક કરી દો ને તો વાંધો ના આવે.
હા એટલે એમ મેં તમને કીધું ને કે ઈઝીલી આપણે રિટર્ન કરી શકીએ છીએ અને તો કોઈ ઇશ્યુ નહીં આવતો
હા કોઈ મને મીશો નો તો બહુ ઘણો એવો અનુભવ છે એટલે મને હું વધારે મીશો ઉપરથી જ લઉં છું જે પણ લેવું હોય એ હજુ એમેઝોન પરથી એક વાર મેં બાય નાવ કર્યું હતું પણ એમાં મારે બાય મિસ્ટેક કેવું થયું હતું કે મારા દી વાલ ની ઘડિયાળ મારે મોર વાળ લેવી તથી પીકોક વાળી અગિયારસો રૂપિયાની ઘડિયાળ હતી.
હા
તો મેં ફર્સ્ટ ટાઈમ જ કર્યું તું મેં બીજી વાર અનુભવ જ નતો કર્યો તો મેં મારે બે વાર બાય નાવ થઈ ગઈ તી
અચ્છા.
હા. તો પછી કેટલું મ કેટલું બધું મોબાઈલમાં એ કર્યું કે ભાઈ આને હવે મેસેજ ન ક્યાંથી કરવાનું ને કંપનીમાં ફોન થી કેમનું કરવાનું કારણ કે મિશોમાં ઈઝીલી બધું થઈ જાય છે એમાં મળ્યું નહી મળ્યું નહી તો પછી જે ડિલિવરીનું આવ્યું ને એમાં મેં પછી ફોન કર્યો ડિલિવરી એમાં કે ભાઈ નંબર પડ્યો તો એમાં એ ડિલિવરી બોય ને મેં ફોન કર્યો ને તો કીધું કઈ વાંધો નઈ તમારા ત્યાં આવે ને તો તમે કેન્સલ કરી દેજો કે ભાઈ ઓર્ડર કેન્સલ છે. એટલે પાછું થઈ જશે કારણ કે મેં છે ને કેશ ઓન ડિલિવરી કર્યું હતું ફર્સ્ટ ટાઈમ કર્યું હતું ને એમેઝોન ઉપરથી એટલે મેં કેશ ઓન ડિલિવરી કર્યું હતું
હા અને આવો કોઈ ઇશ્યુ આવે ને તો આપણે ગૂગલ પર એમેઝોન કસ્ટમર કેર સર્ચ કરે ને તો એ લોકો આપને નંબર આપી દેશે તો એમાંથી તમારે ફોન કરી દેવાનો
એવો તો મને કોઈ આઈડિયા જ ના કારણ કે અગિયારસો રૂપિયાની વસ્તુ હતી એટલે મને ચિં અને મારા હસબન્ડ ને ખબર નથી એટલે મેને હું ગભરામણ થઈ ગઈ કે મારા હસબન્ડ ને ખબર પડશે ને તો મને બોલશે કે તને ખબર નહી પડ ઓનલાઈન ના આવડે તો તું કામ શું કરવા કરે છે.
સાચી વાત છે.
પણ એમાં કોઈ ઓપ્શન જ નતું આવતું એટલે પછી
હા સાચી વાત છે. અને આમ આવી રીતે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદવી હોય તો એ હજી મેં કોઈ દિવસ આમ ઓનલાઈન ખરીદી નથી તો મને કોઈ એવો આઈડિયા નથી પણ આમ જે લોકો ઓલરેડી યુઝ કરી ચુક્યા હોય એ લોકો માટે વાંધો ના આવે
ના તમારે જો ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદવી હોય ને તો એના માટે એમેઝોન બેસ્ટ છે.
હા એમાં કેવું ટ્રસ્ટેબલ વ વસ્તુઓ આવે છે કે ના કોઈ ફ્રોડ નહી થાય આપણી જોડે
હા ફ્રોડ નહી થાય અને કેવું કેમ વસ્તુ સારી જ આવે કે એવું ચાલુ વસ્તુ નથી આવતી તમે ટ્રીમર લો ફેન લો ગમે તે લો હેર ડ્રાયર લો ગમે તે લો પણ વસ્તુ સારી જ આવે છે.
હા સાચી વાત છે. અને જો આપણે મીશો પરથી કોઈ ખરીદી કર મીશો છે ફ્લિપકાર્ટ છે તો એ બધા પરથી આપણે ક અ કપડાંની યાતો ફિર નાની નાની કોઈ એવી વસ્તુ આપણે બ્યુટી પ્રોડક્ટ્સ છે એ બધું ઓર્ડર કરી શકીએ ત્યામાં કોઈ વાંધો નથી આવતો.
એમાં વાંધો નહી તમે એમાં ફેશન એસેસરી લો ને તો વાંધો નહીિ આવતો મીશો ઉપરથી. મીશો ઉપર થી કેવું છે ઇલેક્ટ્રિક વસ્તુ નથી લેવાતી એમાં બરાબર મજા નથી આવતી મેં વેક્સ હીટર પેલું જે રોલર વા રુ આવે છે ને તે લીધું તું ને તો મારે બરાબર નતું ચાલતું કારણ કે એ તો યુઝ કરીએ પછી જ ખબર પડે ને આપણને કે કેવું ચાલે છે તો નતું બરાબર ચાલતું તો મેં પછી રિટર્ન કરી દીધું.
હા એટલે એમ જ ને કે મીશો પરથી નાની નાની વસ્તુ લેવી હોય ને તો વાંધો ના આવે પણ આમાં એમુ અમુક વાર કેવું કપડા માં બી આપ કાપડ થોડું મજા નથી આવતી તો એ આપણે રિવ્યુ જોઈને ખરીદવું પડે
હા હા બરાબર
એટલે.
સાચી વાત છે.
અને અ જો આપડે કોઈ એવા સારા એવા કપડા ખરીદવા હોય તો હું તો પછી ઓફલાઈન શોપિંગ શોપિંગ જ પ્રિફર કરું કે આપણે સામે જોઈને ખરીદી કરી શકીએ કપડાંનું ચેક કરી શકે કે કપડું કેવું છે કેવું નહી તો.
ફિટિંગમાં પણ એવી જ રીતના છે ને કે તમે જાવ ત્યાં. કે ઓફલાઈન તમે કરો ને. તમે સ્ટોર ઉપર જઈને શોપિંગ કરો ને તો કેવું તમે ત્યાં. ચેન્જિંગ રૂમ હોય છે ટ્રાયલ રૂમ હોય છે તો તમે ત્યાં. ટ્રાયલ કરી શકો અને તમે ફિટ ફિટિગ ને આઉટફિટ બધી તમને ખબર પડે.
હા સાચી વાત છે.
અને ઓનલાઈન તો કેવું અમુક વસ્તુ હોય છે એક સેલ સાઇઝ ની પણ અમુક ડબલ એક્સેલ જેવું હોય છે સાઈઝ ઇસ્યુ થોડો થાય છે એમાં
હા અને જે લોક. લોકો જે લોકો પતલા હોય એક્સ્ટ્રા સ્મોલ સાઈઝ હોય એ લોકોને એ લોકોનું માપનું મીશો પર બહુ ઓછા કપડાં મળ. મળતા હોય છે એટલે એ જોઈને લેવું પડે આપડે
હા એ તો કઉ છું. કે અમુક કેવું ફર્મો હોય અમુક કાપડ ના કે ભાઈ કોટન છે તો એનો ફરમો આ. હોય રિઓ નો બધા ફર્મા અલગ અલગ હોય છે એમાં.
હલ હા તમારો અવાજ થોડો કપાય છે.
ઓકે આયો હવે.
હા હા.
ઓકે ઓકે.
એટલે મેં હમણાં મારા. હા મેં હમણાં મારા માટે ફ્રોક મંગાવું હતું ને એક્સ્ટ્રા સ્મોલ હતું પણ મને આ જ ના રહ્યું મને એકું. એટલું ખુલ્લું પડતું મારે ફિટિંગ કરાવવું પડ્યું એને.
બરાબર.
એટલે એ આપડે જોઈને લેવું પડે કે. જે એસ્ટ્રા સ્મોલ હોય એનાથી બી નાની સાઈઝ હોય તો આપણે એ પ્રિફર કરીએ આપણા માટે.
હ મારે એવું જ છે મેં એક વખત એકસેલ સાઇઝ નું હું એક્સેલ સાઇઝ ના કપડા પેરુ એક્સેલ સાઈઝ નું મંગાવું ફ્રોક મંગાવ્યું તું ને. તો એટલું મોટું હતું ને ડબલ એક્સેલ જેવું મોટું ફ્રોક હતું.
હા.
તો મેં તો પછી રિટર્ન કરી દીધું.
હા સાચી વાત છે.
ક્યાં એને સિલાઈ મરા‌ઉ પાછું એને પેલા દર્જીને અલગ થી બીજા પચાસ રૂપિયા આપવાના ફિટિંગ કરવાના અને તો એ પછી મજા તો હા મજા તો ના જ આવે. એ ફિનિશિંગ આવે જ ના એ જે હતું એ પ્રોપરલી.
હા એટલે ના મજા આવે એટલે આપડે થોડું જોઈને કરવું પડે.
હા એ જ ને.
સારું.
સારું સારું ચલો.
પછી વાત કરીશું હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ